હલો હલો
હેલો
હા કેમ છો?
તમે કેમ છો?
હું પણ મજામાં છું બાકી શું ચાલી રહ્યું છે?
બસ અત્યારે તો જોવો ને એજ વિચારી હતી કે કઈ વાનગીઓ બનાવ તો બસ આ વાનગીઓ જોવાનું અચાનક જ સૂઝ્યું તમે મને કઈ સુઝાવોને કે અલગ અલગ વાનગીઓ વિશે કઈક જણાવો ને.
જો તમે અગર ગુજરાતી વાનગી તમને ગમતી હોય તો એમાં તો જો. ઢોકળા છે ખમણ છે ઊંધિયું છે. છે એ બોવ સરસ લાગે છે અને અ ગુજરાતી ખાવામાં જે મીઠશ અને મસાલો હોય છે ને એ બહુ જ સરસ હોય છે અને એમનું બેલેન્સ પણ ખુબ જ સરસ હોય છે.
એ વાત તો સાચી કહી અને અલગ અલગ ઋતુ પ્રમાણે અલગ અલગ વાનગીઓ ખાવાની પણ અલગ જ મજા હોય છે. જેમ કે શિયાળામાં દાળ ઢોકળી ઊંધિયું ખમણ રીંગણનો ઓળો સાથે બાજરાના રોટલા એ પણ કેટલી મજા આવે છે.
હા સાચું ક્યું અને તમે જોયું છે ખાસ કરીને જે દાળ ઢોકળી અને અ કઢીનો ટેસ્ટ હોય એમાં કેટલી મજા આવે છે.
હા એ વાત તમે એકદમ સાચી કહી અને સાથે સાથે અમુક વાર તો હાંડવો બનાવવાની અને ક્યારેક ક્યારેક તો જયારે આપણું કોઈ સ્ટ્રીટ ફૂડ ખાવાની ઈચ્છા થાય ત્યારે કચ્છી દાબેલી સુરજનો ગરમ લોચો પછી પેલી તીખી સાંજના નાસ્તા પેલી તીખી મીઠી સેવ ઉસળ કે ગરમા ગરમ રગડા પેટીસ ખાવાની તો જે મજા છે. એ તો કઈક અલગ જ હોય છે.
હા તમે આ સાચું કીધું, જે તમે સ્ટ્રીટ ફૂડ ની વાત કરો છો, તો દાબેલી તો ગમે જ છે, પણ સાથે સાથે તમે પાણીપુરી જોવો ને પાણીપુરી પણ કેટલી સરસ લાગે છે.
એ વાત તો એકદમ સાચી કહી. એ તો દર મહિનામાં કે દર પંદર દિવસમાં બધા લોકોને ત્યાં બનતી જશે, અને આ તો અમુક વાર તો જેમ કે ગુજરાતી ખાવાની વાત કરીએ, તો એમાં સવારના નાસ્તામાં તો અલગ અલગ વાનગીઓ મમ્મી બનાવતી રહે છે.
હા તમે હા અને ખાસ કરીને જે થેપલા બનાવે છે, મેથીના થેપલા જે દહી સાથે ખાવાની અને અથાણું સાથે ખાવાની જે મજા આવે છે, એ તો અલગ જ હોય છે.
એકદમ સાચી વાત અને ક્યાંક પ્રવાસ પર ગયા હોય, ત્યારે તો થેપલા વગર તો પ્રવાસ અધુરો લાગે થેપલા સાથે અછાણું હોય પછી ત્યારે ગાંઠ ઠીયા હોય પછી પેલા મેથી ના ગોટા આ કે પછી ચોરી બટાકાા વડા અને જો પેલું મીઠાઈ ની વાત કરીએ તો એમાં સૌથી વધારે મોહન થાળ તો સૌથી વધારે પ્રચલિત છે, સાથે સુખડી
છીકડી સાચું કહ્યું તમે, અને આજે તમે શું કે ગરમા ગરમ જલેબી અને ગાંઠિયા ખાવાની પણ કેટલી સરસ મજા આવે છે.
હા સાચી વાત છે, અને રાત્રે જો હળવો જમવુ હોય તો ગરમા ગરમ ખીચડી કડી અને સાથે પાપડ તો ખરાજ અને એની સાથે છાસ હોય ત તો એકદમ ઉત્તર ડિનર બની જાય.
હા એ વાત તો સાચું કહ્યું, અને ગુજરાતી છીએ તો ગુજરાતમાં આ મીઠું મીઠાઈનું તો કેટલું વધારે મહત્ત્વ છે, અને મીઠાઈમાં તમે જોવ તો શ્રી ખન છે, બાસુંદી છે, એક ખાસ કરીને આવા તહેવારોમાં બહુ જ ખાવામાં આવે છે. ઠંડુ શ્રીખંડ તો કેટલું બ ટેસ્ટી લાગે છે.
હા! અને અમુક વાર તો મસાલાપુરી એ છુંડો પણ ચાલી જાય છે, ક્યારે ક્યારેક અને બીજી વાત કરો તો, પેલું શિયાળાની ઋતુમાં ગરમા ગરમ અડદ્યું અને જો ઉનાળાની ઋતુ હોય તો કેરી કેરીના રસ સાથે ભૂરી, એ તો સો થી, વધારે ગમે.
હા! પણ તમે મને તો ખાસ કરીને મમ્મીના હાથ નું જે ખાવાનું હોય ને, એની કઈ વાત જ અલગ હોય છે, જે બાળ પણ, માં આપણે સ્કૂલ માં લઈ જતા હતા. હાંડવો ઢોકળો ઢોકળા એ તો કેટલા સરસ લાગતા હતા, કોઈક વાર તો, મને ગોળ ઘી પણ ખાવાનું રોટલી સાથ એ પણ બહુ ગમતું હતું, અને આ જે તમે અ શિયાળાની વાત કરો છો, તો શિયાળામાં તો કેમ કેવું આમ લાગે ને ગરમા ગરમ ખાવાની કેવી મજા આવે ખાસ કરીને ઊંધીયું મળી જાય શિયાળામાં જલેબી મળી જાય તો! મજા પડી જાય. ગરમ ગરમ ચા વગર તો ઉનાળો એકદમ અધુરો જ સોરી, શિયાળો તો એકદમ અધુરો જ લાગે છે.
એકદમ સાચી વાત છે. અને સાથે સાથે દુધી કે મીઠ ધી ના બાફેલા મુઠીયા. અને, ઉપરથી રાય, તેલ નો વઘાર કરીએ તો તો, એ પણ એક હેલ્ધી ખાવાનું
ખાવાનું બની જાય છે. તમે આ જોયું છે? બાજરાનો રોટલો સાથે માખણ કેટલું સરસ લાગે છે. શિયાળામાં લીલા શાક પણ કેટલા સરસ લાગે છે. લીલા વટાણા છે, તુવર છે, મેથી છે એકદમ તાજા તાજા તાજા મળતા હોય છે.
એકદમ સાચી વાત છેં. અને આ વ અને આ ખુ વરસ આપલે ક્યારેક તો પેલું બાર જોતા હોઈએ છે. ક્યારે ઉનાળાની ઋતુમાં કેરી આવે? પછી ક્યારે પેલું આપણે મમ્મી કે દાદીના હાથના આ હ હા કે ગળિયું કેરીનું અથાણું ખાટ તો અથાણું કે પછી કે ગુંદા નું અથાણું ક્યારે ખઈશ.? યે
હા! સાચી વાત તમારી, ઉનાળામાં તો અથાણા ખાવાની કઈ અલગ જ મજા હોય છે. પણ મને તો છે ને, શિયાળામાં જે આપણે જે શિયાળામાં જે પાક ખાતા હોઈએ છે ને, આપણે એ જે અડદિયા પાક છે, ગુંદર પાક છે એ મને ને બહુ જ ગમે છે. હા!
અને વાત હહ બોલો અને સાથે સાથે શિયાળામાં બનતું. પેલું લીલા લસણનું કે, બાજરીના રોટલો પણ એકદમ લાજવાબ લાગે.
સાચું કહ્યું તમે આ વાત તો, મને પણ આ બધું બહુ જ ગમે છે. અને ઉનાળામાં તો છાસ અને એમાં જીરું નાખીને ખાવાની પણ કેવી અલગ જ મજા હોય છે. અને જે કેરીનો રસ તમે કેવો એ પ્રમાણે, એ તો આખા પરિવારને ખુશ કરી દે છે. કેરી નો રસ તો ઉનાળાની શાન થઈ ગઈ છે.
એકદમ સાચી વાત. અને આપણે ગુજરાતની ગૃહિણીઓ તો, બચેલી રસોઈમાં કેટલું બેસ્ટ વાનગી બનાવી જાણે છે.
હા! હા સાચું કહ્યું તમે અને ગરમી ગરમી આપણને ગરમીના ટાઈમ પર તો બહારનું ઓછું ખાવાનું જોઈએ. ઘરનું હળવું ખાવું અને સરસ ખાવું એજ આપણને જેમ કે કડી ખીચડી સિમ્પલ ખાવાનું એ પણ કેટલું સરસ લાગે છે.
એકદમ સાચી વાત અને તમને ખબર છે જ્યાં પેલો આપણેે જુની અને વિરાસતી જતી વાનગીઓ છે જેવી કે કણજી પછી ઘઉંના પોખ એના વિશે તમારે શું કેવું? ઘઉંના, પોખ, કણજી જે શિયાળામાં શિયાળામાં સુરત બાજુ મળતું હહ તાજું જો લીલો પોખ અને તેની સાથે મળતી તીખી મીઠી તેઓ આ હા એના તો અદભુત જ સ્વાદ હોય છે.
હા અને તમે શિયાળામાં એ ખાધું છે એ સ ઉબળ્યું એ ઘઉંના પોક સાથે પણ મળતો હોય છે. એ પણ સરસ લાગે છે.
હા હા કેમની જરૂર ખાલી છે. અને આપણે તો દેવ દિવાળી પર બનતી પેલી ઘડીપોડી કે સાતધાન ના વડા પણ હવે ઘણા ઓછા ઘરે બને છે.
હા.
પણ અમુક વાર શરદ પૂનમ ની રાત્રે પેલું દૂધ પૌવા બનાવવાની પરંપરા હજી પણ જીવંત છે. ચાંદ ની રાતમાં જે દૂધ પૌવા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.
હા એ વાત પણ તમારી સાચી અ છા એનામાં દૂધ પાક ખાવાની પણ મજા આવતી હતી. જયારે નાના હતા ત્યારે જ એ બધી મજા હતી દૂધ પાક ખાવાની પણ.
હમ. પછી તમે ક્યારે ચોમાસા તમે ગરમ ગરમ ખીચું ખાધું છે? અને ઉપરથી સીંગ તેલ અને અથાણાં નો મસાલો.
હા હા ખાધું છે ને એ પણ બહુ સરસ લાગે છે.
હાં એનો સ્વાદ એટલો સમૃદ્ધ છે કે દરેક ઋતુનું તેવાર માટે આપડે પાસે ખા ખાસ તંગી તૈયાર હોય છે.
સાચું કય્યું અને જે તમે ખીચું કહો છો, એનો ટેસ્ટ તો કેટલો અલગ હોય છે. ચોખાના લોટ નું કદાચ હા એ બનાવવામાં આવે છે નહીં એ કેટલું સરસ લાગે છે.
હા એ એ વાત તો છે.
ચા અને જીરું ના કે તેનો સ્વાદ જ વધી જાય છે.
સાચી વાત છે, અને શિયાળો બેસે એટલે ઘરમાં મે કે પાક ગુંદર પાક અને મગજ ને-ને તેજ કરતો બદામ પાક તો બનવા જ માંડે છે.
હા, સાચું કયું. આ જે મેથી પાક છે, એ તો કેટલું મારી બેટરી લો થઈ આ મેથી પાક છે એ તો કેટલું સરસ લાગે છે. અને મેથી ના ભજીયા પણ સરસ લાગે છે, થેપલાં બધુ સરસ લાગે છે શિયાળામાં તો.
હા અને નાના બાળકો માટે ખાસ બ બડી સૂરણ શરદી ઉધરસ માં બહુ રાહત આપે છે.
હા.
અને વ્રત કે અગિયારસ હોય ત્યારે પણ ખાવાની ની ઓછી વેરાયટી નથી હોતી. ત્યારે પણ પેલી સોફ્ટ સા-સાબુદાણાની ખીચડી બટાકાની સુકી ભાજી અને સાથે સાથે રાજગરાની ગરમા ગરમ પુરી કે શીરો એ મળી જાય એટલે વાચપણ ઉત્સવ
બની જાય છે હા સાચું કહ્યું અને અ શિયાળામાં તમે અ જોયું હશે તો ખાસ કરીને આ તમે કીધું જેમ સુતપાક બધાં ઘરે બનાવે છે નહી સકા મેવા એના અંદર કેટલા સરસ લાગતા હોય છે.
હા અને જેવી ઉનાળા ની ઋતુ ચાલુ થાય એટલે ચકડી કે વેફર એ બધું તો અગાસીમાં પાડતાં જ હોય છે બધાં
હા. હા એ તો છે જ એ તો બધાના ઘર ઘર બનવા માંડી જાય છે. કના ઘરે તો પાપડ બન તા હોય તો ખીચયા બનતા હોય વેફર સાબુદાણાની વેફર સાબુદાણા ના ખીચયા એ કઈ ના કઈ ઉનાળામાં છત પર ટેરેસ પર આપણનેે દે ખાવા મળતું જ હોય છે.
સાચી વાત છે અને જ ઉપવાસ ની વાત કરીએ તો ક્રિસ્પી ફરાળી ચેવડો. તે સામો એટલે કે મોરૈ્યો અને ફરાળી કઢી નો તો કોઈ જવાબ જ નથી. આજે ગુજરાતની ગૃહિણીઓ છે. એ ઉપવાસમાં પણ એટલી ટેસ્ટી વાનગીઓ બનાવે છે. કે વ્રત ન પણ હોય એમને પણ ખાવાનું મન થાય.
હા એ વાત તો છે ખાવાની વસ્તુઓમાં વ્રતની વસ્તુ ખાવાની એની કઈ મજા અલગ જ હોય છે.
હા અને ગુજરાતી રસો એટલે સ્વાદ સેહદ અને સંતોષ નો ત્રિવેણી સંગમ આપણે ક્યાંક બહાર જોઈએ ત ત્યારે પણ અમુક વાર તો બહાર નો ખાવાનું છોડી ને ગુજરાત ખવાનું વધારે પસ કરીએ છીએ.
હા.
એટલે આ બધી વાનગીઓ વિશે જાણીને પણ મને ઘણો આનંદ થયો તમારી પાસેથી પણ અમુક અમુક એવી નવી નવી વાનગીઓ પણ મને જાણવા મળી.
હલો.
હા હા હા.
હલો હા બોલો.
તો આવી ઘણી ઘણી નવી ગણીગ વિશે પણ મને ખુબ જાણવા મળ્યું.
મને પણ તમારાથી ઠીક છે ચાલો મળીએ પછી.